તો કેમ છો?
બસ હું મજામાં છું શું કરી રહ્યા છો?
બસ કઈ નહી હમણાં બસ બધાના જમવાનો ટાઈમ થશે? તો એજ હવે થોડું તૈયારી.
બિલકુલ અ હવે હું આવું વિચારતી હતી કે જો બધા એક્સપિરિયન્સ કેવા અલગ -અલગ હોય છે ટ્રેનના પ્લેન ના પછી બસ ના પર્સનલ ગાડીના આપણેે ક્યાંય પણ સફર કરવા જઈએ તો બધી જ રીતે આપણે જેવી રીતે પણ અ ટ્રાવેલિંગ કરતા હોઈએ બધા ન એક્સપિરિયન્સ બધા ન અનુભવ અલગ- અલગ હોય છે અને બાળકોને તો જોઈએ તો પ્લેનમાં જવું બહુ જ પસંદ હોય છે અને હમણાં જ નજીકમાં અમે અ થોડા ટાઈમ પેલા ગોવા ગયા તા તો અમે પ્લેન નો સફર કર્યો હતો તો બાળકો તો બહુ ખુશ થઈ ગયા ઉપરથી વિમાન માંથી ઉડતા ઉડતા નીચે એકદમ જોવા શહેર જોવા અને દૂરી કેટલી સમય મતલબ સમયની કેટલી બચત થાય છે. આપણે જયારે પણ અમ ક્યાંક દૂર જવું હોય કાં તો આપડે બહુ ઓછા સમયમાં સફર તેય કરવો હોય એવી કોઈ એમરજન્સી હોય તો એના માટે પ્લેનનો સફર કેટલો સારો થઈ રહે છે કે આપણને બહુ જલ્દી અ, અ, મતલબ એક જગ્યાથી દુજી, બીઝ, બીજી જગ્યાએ પહોંચાઈ આપે છે.
હમ, એ તો હોય જ છે. આપડે મતલબ અલગ અલગ સફર તો કરીએ છે, ટ્રેનમાં કરીએ, બસમાં કરીએ, કારમાં કરીએ ને એ બધા બધાની ફિલિંગ્સ પણ અલગ જ હોય છે, ટ્રેનમાં પણ સું આપણે ફેમેલી સાથે જઈએ, તો તેનો એક અલગ જ મજા હોય બસમાં હોય તો બસમાં પણ અલગ, મતલબ એવી રીતે આમ અલગ અલગ સફર કરવાનો, તે તો આનંદ અલગ જ આવે છે.
બિલકુલ, અ, બિલકુલ અને બાળકોને અ, જોઈએ તો ઉપરથી મારા બાળકો તો એટલી બધી સેલ્ફીસ લીધી, કારણ કે પ્લેનમાં તો તમને ખબર છે કે ફોન એરોપ્લેન મોડ પર મુકાઈ દે છે પણ તો પણ બાળકો નતા માન્યા અને ઉપર બેસીને જ્યાં સુધી અનાઉન્સમેન્ટ ન થયું એના પહે પેલા તો એમ લોકો એ સારી સારી ક્લિક લેવાનીને બધુ કરી દીધુ હતુ અને બધુ જ તો બે બયા અ જે લોકો એમાં અમારા સાથે એક માજી હત હતા, એ ફસ્ટ વખત, પહેલી વખત, પ્લેનમાં સફર કરી રહ્યા હતા. અ અમ, તો એમના જે દીકરા છે, એ એમને સફર કરાવી રહ્યા હતા, અ કારણ કે એમની એક ઈચ્છા હતી કે મારે પણે પ્લેન માં બેસવું છે. ઉપરથ ઉપરથી ની ચેની દુનિયા કેવી દેખાય છે, એ એમને એવી જિજ્ઞાસા હતી. તો એ બવજ ઉંમરના હતા એ માજી, તો એ પણ અમ પ્રથમ વખત પ્લેનમાં સફર કરી રહ્યા હતા. તો એમનાથી મળીને અને એમનાથી વાતો કરીને પણ અમને બવ સારું લાગ્યું, કારણ કે એ એમના અનુભવ કેતા હતા, કે અમે કોઈ દિવસ વિચાર્યું પણ નોતું કે એક દિવસ માણસ છે એ આવી રીતે ઉડસે, તો પ્લેન એની ઉડાન, એમના માટે બહુ જ સારો, એક અનોખો એમના માટે એક્સપિરિયન્સ હતો. ને એમના સાથે સાથે મારા બાળકો માટે પણ, કારણ કે મારા બાળકો પણ બહુ જ ખુશ થયા, એ લોકોને પણ ઉપરથી આમ નીચે જોવે, તો નીચે એકદમ અ માચીસની ડબ્બી જેવા બધા ઘર ને બાર સડકો એવી દેખાતી હતી. તો એક કેતા હતા કે, મમ્મા, કેવું ઘર ઘર જેવું હોય છે એવું દેખાય છે, તો એ લોકોને બહુ મજા પડી. એતલે અને એ માજી સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું, કારણ કે એવું પણ હોય છે કે એમને પણ જો એ ઈચ્છા હતી કે મારે પણ એક વખત પ્લેનમાં જરૂરથી બેસવું છે, તો પ્લેનમાં બેસીને એમને કેવુ કેવુ વિચાર કર્યો અને એમને કેવુ કેવુ લાગ્યુ તો મેં પણ એમને એમના અનુ ભવો એમની વાતો સાંભળીને, મને પણ બહુ સારું લાગ્યું.
હ, એ તો તમે બરાબર કયો છો. મને પણ સુ જીવનમાં આવી રીતે, મતલબ અલગ અલગ પ્રકારના વાહનોમાં મુસાફરી, મુસાફરી કરવા વા ખુબ જ ગમે છે. કોઈ વખત બસ માં જવાનું, કોઈ વખત ટ્રેનમાં જવાનું, કોઈ વખત ફ્લાઈટમાં જવાનું, તો એ બધુ પણ નવો નવો આપણને અ એક્સપિરિયન્સ કરવાનો ખુબ જ સારો લાગે ગે છે તેમાં સુ, આપણને આનંદ આવે છે કેટલોય, અને મતલબ તે મુસાફરી કે કરવાનું અલગ જ કઈ અ હોય છે. અ હવે જો પેલાના લોકો તો કેવી રીતે આવે છે ને પગપાળા જાતા કે ઘોડા ગાડી એટલે પેલાના ટાઈમમાં, બળદ ગાળા અને ઉંટ ગાડી ને એવી બધી મુસાફરી કરતા હતા. હવે આજે જો ટેકનોલોજી ના અ અ જ ટેકનોલોજીવાળું જીવનમાં છે ને, સાયકલથી લઈને મતલબ અ વિમાન સુધી જહાજ સુધી અનેક પ્રકારના વાહનો એટલા બધા હમણાં ઉપલબ્ધ છે કે મતલબ એ બધા વાહનોને કારણે શું સમય ની પણ બચત થાય છે. છે અને મુસારી મુસાફરી પણ છે એ લોકોની આરામદાયક બની જાય છે
બિલકુલ બધા સફરમાં અલગ અલગ અનુભવ હોય છે, એક તો તમે બિલકુલ સાચી વાત કર અને સાયકલ ની વાત કરીએ આપણેે તો સાયકલ તો એ છે કે પહેલા ભી ચાલતી હતી. હવે પેટ્રોલ અને બધું બઉ અમ પાછું મોંઘુ હોવાની અને શોર્ટેજ ની વજેથી ફરીથી સાયકલ ટ્રેનમાં આવી ગઈ છે અને હવે સાયકલમાં પણ કેટલી બધી ફેસિલિટી સાથે આપણે સાયકલની સવારી પણ કરી શકીએ છીએ એ આપણા હેલ્થ માટે પણ બહુ સારી છે.
એ તો છે જ સાયકલ શું મતલબ આપના ફ્રેન્ડ સાથે પણ મિત્રો સાથે પણ ફરવા વું હોય તો પણ મજા આવે છે સવારે સવારે મોર્નિંગમાં પણ સાયકલ પર આમ રનિંગ રેસ કરવાની પણ મજા આવે છે હવે શાળાઓએ જો છોકરાઓ સવાર તાળાએ જવું હોય તો સવારેગર મબ સાઈકલ લેને જાય આુાજુ જુ સ્કૂલ હોય તો થોડો તો તે પણ સાયકલ લઈને જાય તો તે પણ શું એ લોકોને કસરત પણ થઈ જાય અને એ લોકોને મતલબ ગમે પણ હો જા જા ગમ ગમતું પણ હોય છે
બિલકુલ સા્ચું કહ છો તમે બાળકો સાથે મોટાઓ માટે પણ સાયકલની સવારી બહુ જ ફાયદેમંદ હોય છે અને આપણેે જયારે કોઈ લાંબો સફર કરતા હોઈએ તો એમ એના માટે ટ્રેનની સવારી પણ બહુ સારી છે એમાં બધી ફેસિલિટી હોય બાળકોને અને વડીલો માટે અ એમાં જો શૌચાલયની અને બધી સુવિધ હોય છે તો લાંબો સફર હોય તો સફર દોરિયાન થોડું આપણને શાંતિ રહે છે કે હા આપણે એ બાળકો છે વડીલો છે તો લાંબો સફર હશે તો પણ ત્યાં નીકળી જશે એમ
હમ એ તો તમે બરાબર કહો છો લાંબા સફાઈ માટે ટ્રેન પણ હોય છે અને કારમાં પણ હવે જો આપડે ધ્યાન મતલબ સેફ્ટી થી આપ પ્રતિ આપ ધ્યાન થી સેફ્ટીથી આપડે જઈએ તો આપણને મતલબ કારમાં પણ પર સારો લાગે છે બધા મતલબ આપણા પરિવારો સાથે ફરવાનો પછી અ ગીત સાંભળતા સાંભળતા સંગીત સાંભળતા સાંભળતા જું રસ્તામાં કેટલા સુંદર સુંદર દ્રશ્યો આવે છે કેટલા મોટા મોટા મોટા મંદિરો આવે છે તો તેના દર્શન કરતા કરતા જવાનું વિવિધ સ્થળ આવી રીતે વિવિધ સ્થળોએ છે ને રોકાઈ રોકાઈને અ એ નો આનંદ માણતા માણતા આપણે જઈએ તો એ પણ આપણા છે ને યાદગાર પલ થઈ જાય છે જિંદગીના
તોડજો તમે હા આપણે જયારે કોઈ પણ કારમાં સફર કરતા હોઈએ તો આપણી મરજી થી ક્યાંક પણ રોકવું ક્યાંક પણ આપણે વિશ્રામ લેવો હોય ક્યાં કોઈ કોઈ અ બચ્ચે કોઈ એવી જ ક્યાં આવી જાય જ્યાં આપણને રોકાવાનું વિચાર હોય તો આપણા મરજીથી આપણે ક્યા પણ રોકી શકીએીએ તો એના પણ બહલ બેનિફિટ પણ છે અ અને એ પણ છે કે એ આપણને બજેટ ફ્રેન્ડલી આપણને જો આપણને ક ત કરવો હોય તો બજેટ ફ્રેન્ડલી માટે આપણને રેલ યાત્રા નો ચુનાવ કરવો જોઈએ ને હવે તો વંદે ભારત અ અને કેટલી મેટ્રો ટ્રેન કેટલી સુવિધાજનક થઈ ગઈ છે ટ્રેન રેન યાત્રા બી
હમ એજ તો તમે બરાબર કહો છો ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ તો એક અલગ જ રોમાંચક હોય છે તેમાં શું બારીઓ માંથી આપણેે જે આવે વચ્ચે વચ્ચે કેટલું મસ્ત પૂના વાળો રોડ ખંડાલા વાળો રોડ ને એ જે બધા દ્રશ્યો આવે છે ત્યાં ઉપરથી જોવાનું મજા જ અલગ આવે છે કેટલું સુંદર લાગે છે પછી જે ટર્નલ્સ આવે છે તો તેમાં તો છોકરાઓ એટલા આમ અ ચિલ્લાવે છે ને એ લોકો એટલી બધી મસ્તીઓ કરે છે તો એ બધું કેટ કેટલું એ લોકોને મજા આવે છે આપણને ટ્રેન માંથી કેટલી મસ્ત મસ્ત નદીઓ જોવા દેખાડી દેખાય છે પર્વતો અને નાના નાના ગામો શહેરો મતલબ એ બધું કેટલું બધું આમ મસ્ત લાગે છે ટ્રેનમાંથી જયારે આપડે પસાર આવી ટ્રેનમાં મુસાફરી કરીએ છ છેએ ત્યારે તો લાંબા અંતરની મુસાફરી માટે તો શું મારા હિસાબે તો ટ્રેન જ અનુ કુળ અને આરામદાયક હોય છે
આ ર એક મિનિટ હેલો હા હા બોલો હલો હા બોલો હલો હા અવાજ આવે છે બોલો
હા હા આવે છે એ તો હોય જ છે આપણે અલગ અલગ તરીકાથી અલગ અલગ મતલબ આપડે બધો તલ બધા વાહનો ન આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ મુસાફરી કરીએ છીએ તેનું મતલબ અનુભવ તો અલગ જ હોય છે
બિલકુલ સાચું કહો છો આપણને આપણી અ જરૂરિયાત મુજબ મુસાફરી માટે આપને સાધનો યાતાયાતના ચુનાવ કરવા જોઈએ ચાલો તો આપણે ફરી મળીશું ફરી કોઈ વિષય પર ચર્ચા કરીશું અ ખ્યાલ રાખજો તમે તમારો અને જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ચાલો મળીએ પાછા